હલો હા બસ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું
હા તો
આજે આપણે મને તમારા પાસે સોશિયલ મીડિયાનો પ્રભાવ આ વિષય વચ્ચે વાત કરવાની છે
હા હા સારું રહશે એના વિશે આપણે વાત કરીયે કેસ સોશિયલ મીડિયા ના લીધે આપણે જોઈએ કે આપણેે અત્યારે અ સોશિયલ મીડિયા ના કારણે આપણે ગમે ત્યાં ગમે બધું જાણી શકીએ છીએ અને હા અને આપણે જોઈએ તો આપણે સોશિયલ મીડિયાના કારણે આપને બધું ખબર પડે છે કે દેશ વિદેશોમાં શું થાય છે શું નથી થતું. ક્યાં અત્યારે ચોમાસા નિ શિશન છે. તો ચોમાસામાં વરસાદ ક્યાં વધુ છે કે નથી પડયો એ બધું આપણે જાણી શકીએ
બરાબર તો સમયમાં તો અ ખૂબ જ ચર્ચિત વિષય છે સોશિયલ મીડિયા એ તો બધાનું જ એક જીવનનો એક ભાગ જ બની ગયો છે.
હા. હા સાચી વાત કે સોશિયલ મીડિયા એટલે ફોન આપણેે અ વાપરવો ફોન આપણે જો ન હોય તો એક આપણે એમ થાય કે કઈ નથી આપણા પાસે કઈક વસ્તુ
બરાબર તો સોશિયલ મીડિયા એટલે શું તો સોશિયલ મીડિયા એવા ઓનલાઈન ફા માધ્યમો પ્લેટફોર્મના જેથી આપણે અ લોકોને માહિતી પણ મળી શકીએ આપને અ વિચાર આપણે બોલે ને કે શું વિચાર છે અને એવું જો આપણે સર્ચ મારવું જોઈએ જે આપને સમજાવવાનું છે એ આપણ ત્યાં સર્ચ પર મારી શકીએ સોશિયલ મીડિયા પરે અને આપણે ફોટોઝ અને વિડીયોઝ એકબીજા સાથે શેર પણ કરી શકિએ કેવા જેવા માધ્યમો જેવા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વોટ્સએપ એ તો બધા જ બધા જ યુઝ કરે છે.
હા એ સાચી વાત છે. કે સોશિયલ મીડિયા ના કારણે આપને અ જ્ઞાન પણ વધારે મળે છે સમાચાર આપણે ઝડપથી પહોંચી જાય છે.
અને વિદ્યાર્થીઓને જો અભ્યાસ કરવા માટે પણ મદદરૂપ બને છે વેપાર ધંધા કરવા માટે પણ ખૂબ મહત્વ ન ભાગ ભગજવે છે સોશિયલ મીડિયા અને ગમે તે ઉત્પાદનો કરવા હોય તો તેના માટે પણ સરત તથી આપણેે બધું એમાં સર્ચ કરીને આપડે જોઈ શકીએ છીએ કે શું કરવું શું ના કરવું જોઈએ
બરાબર સોશિયલ મીડિયા એના વિદ્યાર્થીઓ માટે બહુ જ ઉપયોગી છે અને બહજનને લાગવા જેવી વાત છે જેમ કે આપણ અ દેખી શકીએ જેમ સોશિયલ મીડિયા છે એથી આપણે એજ્યુકેશનલ વિડીયોઝ પણ દેખી શકીએ ઓનલાઈન લર્નિંગ પણ કરી શકીએ અને જો વિદ્યાર્થીઓને માહિતી અ ન હોય કંઈ વિષયમાં તો એ એના પર લખીને અ માહિતી પણ કાઢી શકીએ
હા એ સાચી વાત છે અને અમુક કેહેવાય ને કે સોશિયલ મીડિયા જે એટલો ફાયદો છે એટલો નુકસાન પણ એનું છે કે વધુ પર તો ઉપયોગ કરવાથી સમય નો બગાડ થાય છે અભ્યાસ અને કામ કરવામાં પણ ધ્યાન નથી લાગતું હોતું હોય છોકરાઓ અભ્યાસ કરતા હોય તો પણ એમને એમાં ધ્યાન નથી લાગતું તો આપણે ગમે એ કામ કરીએ તો પણ આપણે એમાં ધ્યાન લાગતું નથી બરોબર અને અમુક અમુક ખોટી માહિતી ના લીધે પણ આપણેે અ ખોટી માહિતી ના લીધે પણ આ થોડુંક એ ખબર પડે છે કે ક્યા જગ્યાએ શું થાય છે શું નથી થાતું ખોટું ખોટું આપને અમુક વસ્તુ ફેલાવવામાં વાત ફેલાવામાં આવે છે
બરાબર અ એજ ને કે પ્રત્યેક બાજુના બે બાજુ હોય છે અધિક ઉપયોગ પણ નુકસાનકારક થઈ શકે છે સોશિયલ મીડિયાનો સૌથી સૌથી મોટું નુકસાન એ જ છે કે સમયનો બગાડ છે આપનો પછી ઘણા લોકો બીના કારણ ઘંટાઓ સુધી મોબાઈલ પર જ સમય બતાવે છે તો એથી આપણા ડોળાનાપન બઉ જ ન
હા એ સાચી વાત છે અને આપડે બધું પડતું સોશિયલ મીડિયાનું ઉપયોગ કરીએ તો અત્યારે જોઈએ છે કે રાતે બાર બાર બે બે વાગ્યા લગી ફોન નો ઉપયોગ આપણે કરતા હોય છે તો ઊંઘ પણ વધારે આપ આપણેે થતી નથી તો એના લીધે પણ આપણે હા આપણે હમ માનસિક રીતે પણ આપણે થોડુંક પડે છે કે દવા લે એની અંદર વધારે આવતી નથી બીજા કેટલાય અલગ અલગ રોગોનું ઉત્પાદન થાય છે એમાંથી ધીમે ધીમે
બરાબર તો તમે દેખો છો કે અ જો કે તમને જો આજકાલના બાળક હોય એ તો બધા સોશિયલ મીડિયામાં એવા ઘુસી જાય છે જેમકે આજકાલ સોશિયલ મીડિયાની અ સમસ્યા એવી થઈ જાય છે કે એ એક લત ની લટ જ મોટી સમસ્યા બની ગઈ છે જો અ લોકો વારંવાર નોટિફિકેશન ચેક કરે છે મારા ફોટોઝમાં કેટલા લાઈક થયા મારા ફોટોસમાં કેટલા કમેન્ટ આવ્યા એનું જ ચિંતા રહે છે એને એ બધા લત ના જ સંકેત છે એથી વાસ્તવિક જીવન પર પણ અસર થાય છે એનો
હા એ સાચી વાત છે તમારી કે અત્યારે સવારમાં ઉઈઠા પેલા જ આપણેે ચેક કરીએ છીએ, કે ભઈ આપડે કરી છે કે શું છે અને ક્લિક કરીને મૂકવાની અને રેસવાની. ને ફોનને વારંવાર નોટિફિકેશન જોવાનું કે શું આયવું શું નથી આયવું. એટલે એ હાદતો હા એ આદતો ખોટી છે. એ જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે સોશિયલ મીડિયાના. કે આપણે આપડા રીતે આપણે જોવું જોઈએ કે આપણે એ શું કરવું ને શું ન કરવું, એનો ઉપયોગ કરવો ને ન કરવો.
બરાબર એ એનો ઉપયોગ જ જે કરે તે જો એનો ઉપયોગ ફાયદા માટે કરે તો, એ બહુ જ સારું છે પણ એનો વગર ઉપયોગ કોને અ બીજાને બ્લેકમેલ કરવા માટે, પછી અ ખોટી માહિતી ફેલાવા માટે જો કરે તો એ ઈના નુકસાન પણ છે.
હા એ વસ્તુ સાચી છે કે અત્યારે સોશિયલ મીડિયામાં આવું બધું વધારે થાય છે. કોક ને બ્લેકમેલ કરવું, અને અ આવી રીતે ખોટું ખોટું કોઈના ફોટા પોસ્ટ ફોટો પોસ્ટ કરવા ને ખોટી રીતે કોઈને હેરાન કરવા, એ એક ખોટો ફાયદો છે એનો કે નુકસાન છે કે એ આપડે એવું કરવું ન જોઈએ. આપણા આપણા પાસે છે એક સારું વસ્તુ સોશિયલ મીડિયા તો એનો આપડે સારી રી તે ઉપયોગ કરવો જોઈએ. કે એમાં આપડે આગળ કેમ વધવું, હા હા.
બરાબર તો અ એજ કહું છે કે અ જો આપણે ખોટી માહિતી ફેલાય છે એ તો થઈ જ ગયું. પછી અ જો હ ઓ ટી પી ઝ વગેરે પણ આવે છે, બ બહુ જ લોકોને ઘણા લોકોને ઓ ટી પી પણ બધા આવે છે. અને અ કઈ લોકો તો એવા છે કે ઈને ક્લિક કરી દે તો એ થાય. એથી સ્કેમ્પ પણ થઈ શકે, તો અ એ કવું જોઈએ કે જો ઓટીપીઝ જે રહે છે એ જો આપણા ગવર્મેન્ટમાં ઈ તે આયા હશે તો એને અ ક્લિક કરવું તો બરોબર છે જો એ સ્કેમ થયો હશે તો પછી એથી વાંચવાનો એક જ છે ઉપયોગ છે જો સાયબર સિક્યુરિટીમાં જોઈને આપ આપણે કમ્પ્લેન્ટ કરી શકીએ. એથી આપન અ જો બેંક ડિટેલ્સ વગેરે રહે છે એ બીજા પાસે જવાથી રોકી શકીએ.
કે અત્યારે આપડે જોઈએ કે આવું બધું બઉ થાય છે. એટલે એ આપડે
બરાબર
હા, એવે જોવું જોઈએ કે આપણે એનો ઉપયોગ આપણે મયલું છે. એ વસ્તુ તો આપણે સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. કે આપણે સારો એમાં અત્યારે જોઈએ તો બે બધું ગૂગલની એવું છે, કે તેમાં આપણે સર્ચ કરીને આપણે ભણવા હોય તો આપણે ભણતા હોય તો એમાં બધુ આપણે મલી જાય છે, કે આપડે આગળ આપણે શું કરવું શું ન કરવું? આગળ આપડે જીવનમાં કયો અભ્યાસ લેવો કયો ન લેવો?? એ બધું આપને ખબર પડે છે, તો આપણે એ એનો સારો ઉપયોગ કરવો જોઈએ. કે ના કે આપણેે એનો ગેરફાયદો, અ ગેર ઉપયોગ કરવો જોઈએ. અને આપણેે સમય નો બગાડ ના કરવો જોઈએ, ખોટી રીતે આપણે અત્યારે જોઈએ છીએ. કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને એવું બધું હોય, કે એમાં બહુ આપડે સમય નો ગેરઉયોગ કરીએ છીએ, એમાં વેડફી નાખીએ છીએ. આખો સમય રીલ્સ ને એવું જોવામાં અત્યારે તો અ શું કે ફિલ્મો પણ આવી જાય છે. નેટફ્લિકસ ને એવું કરીને તો એમાં પણ આપણે આપણો સમય બગાડીએે છીએ.
બરાબર
તો આપડે એનો ઓછો સમય આપવો જોઈએ સોશિયલ મીડિયામાં અને જેટલો આપને ફાયદો થતો હોય. એજ વસ્તુ આપણે એમાં જોવી જોઈએ, ને કરવી જોઈએ.
બરાબર ચલો પછી મળયા. તમારી સાથે આ વિષય પર વાત કરી મને બહુ જ સારું લાગ્યું
હા, મને પણ હા સારું ચલો.
જય શ્રી કૃષ્ણ!
હા જય શ્રી કૃષ્ણ! !